હા કેમ છો તમે?
હા બસ મજામાં કેમ છો?
બસ મજામાં અવાજ બરાબર સંભળાય ગયો છે ને? હા. કેવી છે તબિયત તમારી?
સારી છે બસ આ ગરમી ના લીધે કંટાળી ગઈ છું.
હા બહુ ગરમી છે અત્યારે તો અને જોઓ ને વરસાદ જેવું પણ છે અત્યારે.
હા હા ત્યા ગરમી કેવી છે?
અમારે અહિયાં પણ બહુ ગરમી છે પણ સારું રાતે રાતે થોડો પવન આવે બાકી દિવસ ના તો બહુ ગરમી હોય છે. કોકવાર તાપમાન છે ને? ચાલીસ ડિગ્રી સુધી પણ જતું રહેતું હોય છે.
હા. આમાં તો સાચાવે સારું
હા. અને ગરમીમાં તો આપણને કશે બહાર જવાનું પણ કંટળો આવે એટલે ગરમી હોય છે.
બહાર જઈએ પછી આપણને લું લાગી જાય એટલે પછી બીમાર પડી જાય આપણેે
હા સાચી વાત છે ગરમીમાં જેટલો બને ને એટલો ઠંડો ખોરાક ખાવો જોઈએ.
હા. બોલો.
હા અને એમાં ગરમીમાં એટલે તો આપણેે તો કેરીની સિઝન કેહેવાય એટલે ઠેર ઠેર બધે કેરી મળે અને બધાના ઘરમાં કેરી ખાવાની મજા પડી જાય.
હા અને પછી આપડે આઈસક્રીમ ગોળો એ બધું પણ રાતે ખાવા જઈએ.
હા અત્યારે તો કેટલી જાત જાતની આઈસ ડીશ ને ગોલાની ડીશ મળે છે કે આપણને તો એક જણ તો ખાય જ ના શકે એટલી મોટી મોટી મળતી હોય છે.
હા અને આ આવા ઉનાળામાં તો છાસ આમ રોજે પીવી જરૂરી જ લાગે.
હા સાચી વાત છે દિવસમાં એક ટાઈમ તો છાશ પીવી જ જોઈએ જે લોકો રોજ કામ કરવા જતા હોય ને એ લોકોને. એ સીઝન કો બો કેરી રસ આવે ને એનાથી બનાય કાચી કેરીથી અને પણ ખુબ સારું છે. ગરમીમાં એની અંદર અલગ અલગ જાતના મસાલા જેમ કે મીઠું સંચડ પછી ખાંડ એવું બધું નાખવામાં આવે છે. તો એનાથી આપણા શરીરને પણ ખુબ ફાયદા થાય છે.
હા અને ઉનાળામાં સારી કે સ્કૂલ કોલેજોમાં પણ આમ રજાઓ હોય છે વેકેશન હોય છે. અનેલે બાળકો આમ રમ રમી શકે.
અને અત્યારના જમાનામાં તો ગરમી એટલી થાય છે કે અત્યારની જે ગવર્મેન્ટ છે એ પણ વેકેશન છે રજાઓ છે એ છોકરાઓને વધારે આપે છે કારણ કે આટલી ગરમીમાં છોકરાઓ બહાર નીકળે. તે મને પછી લૂ લાગી જાય કા તો કોઈને કોઈ બીમારી થઈ જાય તો એમના માટે સારું નથી તો જે એટલો આપણે ઘરની અંદર જઈએ એજ. સારું છે ગરમીમાં તો
હા અને ઉનાળા માં તબિયતનું ધ્યાન રાખવું એ પણ જરૂરી છે એટલે એના માટે આપણેે પાણી વધારે માત્રામાં પીવું જોઈ અને બહાર જઈએ તો આપડે મોહ બધ રાખું મોડું ઢાંકીને ટોપી પહેરી ને બધે જવું નીકળવું પડે કેમકે તાપ એટલો બધો છે. તો પછી લું લાગી જાય.
હા સાચી વાત છે અને અત્યાર તો આટલી ગરમીમાં લોકો ઓ છત્રી લઈને પણ નીકળતા હોય છે તે એ પણ ખાપ આપણને તાપથી બચાવે છે.
હા.
અને જેટલું બને ને એટલું આપણેે બહાર જવાનું ટાળવું જોઈએ અને ઘરે બેસીને કામ થતું હોય તો કરી લેવા.
હા.
અત્યારે તો ગરમી ના લીધે બધાને હીટ સ્ટ્રોક પણ વધારે આવે છે કે એકદમથી બેભાન થઈ જાય લોકો
હા આપડે એટલે જ્યાં જઈએ ત્યાં પાણી સાથે રાખવું જોઈએ.
હા અને ગરમીના અ ઉનાળામાં લોકો ફ્રીજનું પાણી વધારે પીવે પણ આપણને ખબર છે કે ફ્રીજનું પાણી વધારે પીવાથી એકદમ ઠંડુ પાણી પીવાથી શરીરને કેટલું નુકસાન થાય. એટલે જેટલું બને ને આપણે માટલાનું પાણી પીવું જોઈએ કારણ કે એ એની જાતે પાણી ઠંડુ કરે છે અને એ આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું વાત છે.
હા અને. પછી આપડે. અ એસી પણ એનો પણ આપડે વધુ ઉપયોગ કરીએ તે પર્યાવરણ ને પણ નુકસાન પહોંચાડે છે. એના કરતા આપડે. બાર ઠંડક વાડા. ઠંડક. માં આપડે બેસે તો હિશ. સારું કહેવાય.
હા સાચી વાત છે, ગરમીમાં ભલે આખો દિવસ ખુબ તાપ હોય, પણ બ રાતે ઠંડો પવન આવવાથી લોકોના મનમાં જે શાંતિ થાય છે, અને અમુક અમુક લોકો લોકો તો ઘરની અંદર નહી પણ ઉનાળામાં, લોકો ઘરની બહાર ખાટલા પાથરીને સતા હોય છે, અને આખું પરિવાર સાથે સુઈ જાય એટલે ખુબ જ આનંદ આવે.
હા. અને એમાં. ધ્યાલ રાખ પણ જરૂરી છે કે. આપડ શરીરમાં આમ પાણી ની સ્વામીનાથયણ ધ્યાન પણ રાખવું જોઈએ. એટ વારા વાર કપડે પાણી છાસ પછી અલગ અલગ પ્રકાડ ફડ હા જર. અને બહ હેવી ખાવાનું ના ખાવું જોઈ અને આપ આપડે બપોરે બાર થી ચાર વાગ્યા હવે બહાર જવાનું ટાઢવું જોઈએ.
હા સાચી વાત છે, ગરમીમાં તો હલકું ખોરાક જ ખાવું જોઈએ.
હા.
અને બાકી ગરમીમાં તો, આ જે રસભર્યા જે અ ફળ છે એ આપણેે ખાઈએ તો એ ખૂબ સારું છે જેમ કે, તરબૂચ છે, તેટી છે, પછી દ્રાક્ષ છે, આ બધું ગરમીમાં વધારે મળે. જેની અંદર પાણીનો ભાવ ખૂબ વધારે હોય છે. એટલે આપડા બોડી આપડી શરીરમાં પાણી વધારે રાખે, અને એનાથી આપણે ગરમીથી બચી શકીએ છે.
હા. અને આપે ગરમીમાં ગરમીથી બચવા માટે આપણે, બીજે બધે ઠંડા પ્રદેશ જાણે મનાલી, એ બધે ગોવા એ બધે પણ આપણે જઈએ છે.
હા અત્યારે તો પ્રવાસ નું પણ ખૂબ જ વધારે ચાલે છે. અને જ્યાં જુઓ ત્યાં બ બધી જગ્યાએ એટલી બધી ભીડ હોય છે ને કે એવું થાય કે એના કરતા ઘરે હોય એ સારું
હા પહેલાતો ઉનાળો આમ મે મહિનાથી ચાલુ થાય પણ અત્યારે તો માર્ચ થી જ ચાલુ થઈ જાય છે ગરમી
હા સાચી વાત છે અત્યારે તો ગરમીનો જે અ મહિના હોય છે એ પણ વધી ગયા છે. અને અવે તો વરસાદ આવતા પણ ખૂબ જ મોડું થઈ જાય છે એટલે ગરમીનો જે સમય હોય છે તે ખૂબ વધારે સમય સુધી આ બધાને ગરમીમાં રહેવું પડે છે કારણ કે અત્યારે પ્રદૂષણ એટલું બધું વધી ગયું છેને કે વરસાદ આવતા પણ બો વાર લાગે છે વરસાદ આવે છે તો એ પણ સારો નથી તો પ્રદુષણનાં કારણે એસિડ ર્રેન આવે છે અને ગરમી બી ચાર પાંચ મહિના સુધી ચાલુ જ રહે છે.
હ કયની પણ થોડો ટાઈમ વરસાદ આવે પછી પાછું આવી જાય.
હા સાચી વાત છે અત્યારે તો ઋતુનો કશો ભરોસો નથી રહેતો ગમે ત્યારે વરસાદ આવે ગમે ત્યારે ઉનાળો આઈ જાય એકદમ ગરમીવાળું
હા એટલે આપડે ગરમીથી બચવા માટે બધું અલગ અલગ ન કરવા જોઈએ જેમ કે એસીનો બને એટલો ઓછો ઉપયોગ કરો કે રા તે આપડે બાલ્કની મસ હોવી જોઈએ. ને પછી આપડે બને ઓછું ઠંડું પાણી પીએ માટલાનું પાણી પીએ અને આપણા સ્વાસ્થ્યને ખ્યાલ રાખીએ આપણે જેટલું બંને એટલું
હા સાચી વાત છે તમે ખૂબ સારા ઉ ઉપાય આપ્યા છે ગરમીથી બચવા માટે હું જરૂરથી ટ્રાય કરીશ આ બધાં ઉપાયો
હા ચોક્કસ અને તમે પણ તમારું સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો ઉનાળામાં
હા ચોક્કસ ચોક્કસ
હા આજે ખુબ મજા આવી તમારી જોડે વાત કર આપણેે કાલે પણ વાત કરીશું
હા
હા
હા